કેવું છે.
બસ મજામાં તમારે કેવું છે.
બસ મજામાં થોડું. એક બે એક પ્રશ્ન હતા તો તમને કોલ કર્યા.
બોલો બોલો.
મને એવો પ્રશ્ન હતો મને આજકાલ બે ચાર છોકરાઓ મને પૂછેલું કે ન. સિવ મોટુ કે મહેનત.
અચ્છા એમ તો. બંને સમાન જ કેહેવાય બંને માંથી કોઈને વધારે પ્રાથમિકતા આપીએ. એ વસ્તુ તો યોગ્ય જ નથી. કેટલાક લોકો એમમાં બોલો બોલો.
જયારે કોઈ માણસ સફળ થાય છે ત્યારે લોકો ઘણી વાર એવું કેહે છે કે નસીબ સારું છે. નસીબ સારું છે. ત્યારે ઘણી વાર નિષ્ફળ થાય છે તો માણસ કે છે એમનું નસીબ આપ છે. તો એક પ્રશ્ન થાય છે કે શું ખરેખર બધું નસીબ. થી મળે છે જો નથી જ મળે છે તો મહેનત કરવી જરૂરી શું નથી.
મહેનત કરવી જરૂરી જ છે. એમ કે કેટલાક લોકો આમ માને કેં એના તો જ. કેટલાક લોકો એમ માને કે સફળતા નસીબ થી મળે છે જયારે કેટલાક લોકો એમ માનતા હોય છે કે. મહેનત જ સફળતાની ચાવી છે એટલે. બંનેને પોતપોતાની મહત્વ હોતું હોય છે. છે.
હા એટલે મતલબ ઘણા લોકો એવું કેહે છે કે મહેનત કરવાથી બધું જ મળે છે મહેનત. કરે છે જે ઉત સફળ બન છે. તો શું મહેનત કરવાથી બધું મળે છે તો નસીબ થી કશું નહી મળતું.
નસીબ થી પણ મળે છે.
નસીબ એટલે આપડા નિયંત્રણની બહારની. શું.
તમે બોલો બોલો.
નસીબ એટલે આપણા આમ નિયંત્રણની બહારની પરિસ્થિતિઓ જયારે. મહેનત આપણા પોતાના હાથમાં હોતી હોય છે.
હા એવું કઈ છેકી આપડે નસીબ એટલે કેવું છે કે નસીબ. એઝામ્ બતા તમને તો તમે ક્યાં જન્મ લીધો છે. તમે ક્યાં દેશમાં રહો છો તમારા માતા પિતા કોણ છે બાળપણમાં આપણને કઈ. તોકો મળી એ બધું નસીબ માં આવે છે. જ્યારે કોઈ ધન વ્યક્તિ ધનિક બને છે ત્યારે તે સફળ થાય છે. તેને કોઈ નાનપણથી તેને કોઈ સારી સ્કૂલ મળે નસીબમાં આવે છે પણ એવું નથી કે. બધા લોકો ધનિક બને છે એ એમની મહેનત પર આધાર રાખે.
હા એ તો સાચી વાત છે.
જે લોકો વ્યસ્ત રહે છે મહેનત કરે છે. સાચી રીતે મહેનત કરે છે. સાચી દિશામાં પ્રયત્નો કરે છે. જે પોતાની ભૂલોથી શીખે છે. ભૂલો કરે છે, પણ એમાંથી શીખે છે થોડું થોડું દરરોજ ના માટે, થોડું થોડું થોડું થોડું શીખતા રહી છે જે કન્ટીન્યુઅસ એ લોકો કોક દિવસ ને કોક દિવસ સફળ રેહ છે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે
જેવી રીતે આપણે વિદ્યાર્થી જીવનમાં જોઈ લઈએ તો જે લોકો જે વિદ્યાર્થી સતત મહેનત કરતો રેય છે રોજે થોડું થોડું થોડું થોડું થોડું કરતો રેય છે એમને જયારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે કશી મુશ્કેલી પડતી જયારે અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે કરી લેશુ કરી લેશુ છેલ્લે કરી લેશુ એક્ઝામ ટાઈમે અને એક્ઝામ આવે છે અને પછી એકદમ થી બધું કરવા જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકો સફળ થવામાં ચૂકી જાય છે.
હા એ તો સાચી વાત કીધી
એવું કહી શકીએ આપડે કે યોગ્ય દિશામાં મહેનત જરૂરી છે એવું કઈ શકીએ આપડે
હા સાચી વાત છે. અને કોઈ વ્યક્તિ થી એમ માત્ર નસીબના ભરોસે પણ આમ બેસી ના રહેવું જોઈએ તો સફળતા મળવી મળવાની શક્યતા ખુબ ઓછી થઈ જતી હોય છે બીજી તરફ આમ જે વ્યક્તિ સતત મહેનત કરતી હોય છે અને નવી બાબતો શીખ કે છે તો મુશ્કેલીઓ સામે હિંમત હારતું નથી તે જીવનમાં આમ આગળ વધે છે તેથી આમ કહેવાય કે મહેનત વિના નસીબ પણ સાથ આપતું નથી
હા આપડે એક એક ખેડૂતનુ ઉદાહરણ લઈએ કે ખેડૂત ખેતરમાં બીજ વાવે છે અને એના પર જમીન તૈયાર કરે છે, પાણી આપે છે ખેતરમાં. ખાતર નાખે છે, પાક ની સંભાળ રાખે છે, સરખી રી તો શું આ બધું મહેનત છે વ વર વરસાદ આવે છે અને વાવાઝોડું આવે છે, અચાનક કુદરતી નુકસાન થાય છે. અને એમનો પાક ખરાબ થઈ જાય છે, તો શું એમના નસીબ સારા નથી. કે એમની મહેનત સારી નથી એવું કહી શકીએ શું કહી શકીએ આપણે એમાં તમને શું લાગે.
એ તો હવે અ કુદરતી આફતો પર નિર્ભર રે.
હા અત્યારે એવું જ ચાલી રહ્યું કે આપડા નસીબ આપણા હાથમાં નથી. મહેનત આપણા હાથના છે, ખેડૂતે એનું ખેતર તૈયાર કર્યું છે, બીજ વાવી છે પાણી જે જંતુનાશક દવા એને એ એ તરફથી બનતા પ્રયત્નો કર્યા છે. પણ જે કુદરતી આફત છે, આપડી જે વરસાદ છે, વાવાઝોડું છે. અથવા દુકાળ આવે છે, જે કમોસમ વરસાદ ના હોય સિઝન અથવા સીઝન વગરનો વરસાદ આવે છે, કમોસમી જે તેના પાકને નુકસાન કરે. એ આપણા હાથમાં નથી એ ક્યાંક ને ક્યાંક - ક્યાંક ને ક્યાંક નસીબ કહેવામાં આવે છે, પણ આપડે આપણી તરફ નગરતા રહેવા પડે છે.
હા એ પણ સાચી વાત છે.
મહેનત તક મળવાની કદાચ નસીબ હોય શકે પરંતુ તક નો ઉપયોગ કરવા કરવુ કરવુ મહેનત છે.
હા સાચી વાત છે. ને મહાન ઘણા
જયારે આપણે સફળ થઈએ છીએ ત્યારે કહીએ છીએ કે મેં મહેનત કરી છે. પણ જયારે આપણે નિષ્ફળ થાય ત્યારે કોઈ કહેતા નહી. કે મારા નસીબ જ્યારે કોઈ ક કેતા નહી કે મેં મહેનત નહી કરી ત્યારે એવું જ કે છે નસીબ ખરાબ છે. આવો સ્વભાવ આપડો માનવવો નો છે.
હા એ તો સાચી વાત છે અને ઘણા મહાન લોકોના જીવનમાં પણ શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી પણ તેમને નસીબને દોષ આપ આપાને બદલે આમ સતત મહેનત કરી અને નિષ્ફળતાઓ માંથી શીખ્યા પ્રયત્નો કર્યા અને અંતે એમને સફળતા મેળવી. તો જે તેઓ માત્ર આમ જો નસીબ ની જે રાહ જોઈને બેઠા હોત તો. કદાચ આજે દુનિયાને દુનિયા તેમને ઓળખતી પણ ના હોત.
એ વસ્તુ તો છે અત્યારે વિદ્યાર્થી જીવન છે તે લોકો ખુબ જ જલ્દી પરિણામી છે છે કે એ લોકોને જલ્દી મેં તમને કીધું આગળ એવી રીતે કે છેલ્લે મહેનત કરી અને પાસ થઈ જવાનું વિચારે છે. સારા માર્ક થી એ લોકોને એવું છે કે નસીબ છે નસીબ થી તૈયારી કરી લેશું તો મળી જશે પણ એવું નહી હોતું. જે લોકો મહેનત કરે છે એ ક્યાંકને ક્યાંક ક્યાંક ને ક્યાંક એ લોકો આગળ વધતા જ રહે છે.
હા એ તો સાચી વાત છે. અને આજના યુવાન, બોલો બોલો.
મારા માટે નસીબ જીવનમાં ભાગ ચોક્કસ છે પણ આપડે ક્યારેક અચાનક સારી તક મળે. કોઈ વ્યક્તિ મદદ કરે પરિસ્થિતિ આપણા પક્ષમાં હોય છે ક્યારેક ખૂબ મહેનત છતાં પરિણામ મોળું થાય છે પરંતુ નસીબ રાહ જોવાની રાહ જોયા કરીએે ત્યારે. ત્યારે ક્યાંક ને ક્યાંક આપડે પાછળ રહી જાય છીએ મહેનત કરતી રહેવી જરૂરી છે આપણે નસીબને નિયંત્રણ નહીં કરી શકું. પરંતુ મહેનત આપણા હાથમાં છે. કોઈ ભી ક્ષેત્રમાં આપણે મહેનત કરતા રહીએ ભૂલ કરીએ અને પછી ફરીથી ઉભા થઈએ, ભૂલ કરીએ ફરીથી ઊભા થઈએ. ફરીથી પ્રયત્ન કરતા રહીએ. એ જ સાચી સફળ થવાની રસ્તો છે એવી રીતે.
હા એ પણ સાચી વાત છે. અને આજના યુવાનો માં ઘણી વાર એવું જોવા મળે છે કે તેઓ બીજા લોકોની સફળતા જોઈને કહે છે કે તેનું નસીબ સારું હતું. પરંતુ તેઓ તેની વર્ષોની મહેનત ત્યાગ અને સંઘર્ષને નથી જોતા દરેક સફળતાની પાછળ અસંખ્ય કલાકોની મહેનત છુપાયેલી હોય છે.
એ વસ્તુ તો છે જ, જે તમે કમ છો સફળ લો લોકો છે એ લોકો એક દિવસમાં સફળ નહી થઈ જતા છે. એ લોકો વર્ષો સુધી થોડી થોડી થોડી થોડી મહેનત કરતા રે છે જે કહે છે ને ટીપે ટીપે ગાગર ભરાય છે એવી રીતે જ છે કે તમે થોડી થોડી થોડી થોડી મહેનત કરતા રહ્યો. તો એક દિવસ તમને સફળતા મળે જ છે. તમે કોઈ બી ક્ષેત્રમાં જઈ જો. કોઈ માર પડતી ઓ છે એથી ડાયરેક્ટ નહી બની જતા એ લોકો કંઇક કંઈ શીખે છે. પછરાય છે, ભૂલો કરે છે એમને ભૂલો માંથી શીખે છે. અને પછી આગળ વધતાય
હા, એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થી તરીકે આપણે પણ આમ નસીબની ચિંતા કરતા પોતાની તૈયારી પર આમ ધ્યાન આપવું જોઈએ. નિયમિત અભ્યાસ છે, સમય નું આયોજન છે, આત્મવિશ્વાસ છ છે અને આમ સતત પ્રયત્ન આ એવી બાબતો છે જે આપણા હાથમાં છે. જે વસ્તુ આપણા હાથમાં છે તેના પર વધુ ધ્યાન આપણેે આપવું જોઈએ.
ચો ટકા ચોક્કસ વસ્તુ છે આ તો, નસીબ એવું કહી શકીએ કે કોઈ વ્યક્તિ છે એમના શસની પાછળ નસીબ હોય છે એવું નહિ કે નસીબ નહી હોતા. પણ અ એવું કહી શકીએ કે નવાણું લોકો એમની મહેનત હોય છે. જયારે લોકો મહેનત જ નહી કરતા નસીબ થી એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખોટી સાબિત થાય છે જયારે સફળ લોકો હોય છે. એ લોકો ક્યારેય નહી કેતા કે અમે નસીબ અમારા આવા છે નસીબ થી અમે લાગેલા છે એ લોકો ની મહેનત હોય છે. એમને રાત દિવસે એક ક્યા છે અને મહેનત કરે છે લોકો.
હા એ તો સાચી વાત છે અને મારા મત પ્રમાણે તો મહેનત અને નસીબ આમ બંનેનું મહત્વ છે પરંતુ મહેનત વિના નસીબ અધૂરું છ એટલે મહેનત વ્યક્તિને તક માટે તૈયાર કરે છે અને જયારે યોગ્ય તક મળે ત્યારે લોકો તેને નસીબ કહે છે
એ વસ્તુ છે નસીબ બધા લોકો એવું કેહે છે કે નસીબ ખરાબ હોય છે તો કઈ ના કશું નહી મળતું કશું નહી મળતું પણ એ લોકો મહેનત ને પ્રાધાન્ય નહીં આપતા નસીબ ને પ્રાધાન્ય આપે છે જે અમુક લોકો હોય છે જે નસીબ ના સહારે બેઠા રહી છે કે નસીબ થશે તો થઈ જાય પ અમારે નસીબમાં હશે તો મળરી જશે એવું નહી હોતું તો તમે મહેનત કરશો અને તમારા નસીબ સારા હશે બંને એક જોડે હશે તો તમે બીજા લોકો કરતા ઝડપથી આગળ વધશો તમે એને ઝડપ થી સક્સેસ તરફ આગળ વધશો એવું કહી શકીએ આપડણે
હા બરાબર સારું સારું ચાલો વાંધો નહી પછી આપડે વાત કરી
ઓકે
હા